હલો
હલો જય શ્રીકૃષ્ણ બસ મજામાં
તમે જોયો છે આજકાલ છોકરાઓ કેટલા મોબાઈલ વાપરે છે આખો આખો દિવસ મોબાઈલ પર વાત કરે છે મેં આજે જોયું એક છોકરાને એને આખો દિવસ સવારથી લઈને બપોર સુધી એ ખાલી મોબાઈલમાં જ બેઠો હતો તો મેં એ વિચાર્યું કે આટલા બધા આ લોકો મોબાઈલથી પ્રભાવિત હશે કે આખો આખો દિવસ મોબાઈલમાં જોયા કરતા હોય ખાવાનું ખાય તો બી મોબાઈલ જોઈ એ લોકોને કંઈ બી એ લોકોને કામ આપો તો મોબાઈલ જોતા જોતા કામ કરશે આટલું બધું એ લોકો મોબાઈલ યુઝ કરતા હશે કે
હા અત્યારના છોકરાઓ ઘણા મોબાઈલની અંદર એ થઈ ગયા છે જેવી રીતે સવારે ઉઠે એટલે બધા મીડિયા વોટ્સઅપ છે એ બધુંમાં ઘણા દૂબેલા રહે છે
હા એ વાત બી સાચી છે આજકાલ આ મેસેજિંગ સાઈટ પર એ લોકો આખોખો દિવસ મેસેજસ કર્યા કર કરતા હુએ છે અને બીજા બી સોશિયલ મીડિયા એટલા બધા થઈ ગયા છે કે છોકરાઓ એમાં આખો દિવસ મેસેજિંગ કરતા હોય રીલ્સ બનાવતા હોય છે યા તો પછી કોઈને મેસેજ કરતા હોય બીજી અલગ અલગ એપ્સ યુઝ કરીને તો આ સોશિયલ મીડિયા બી ખૂબ એ લોકો પર દિમાગ પર પ્રભાવિત કરે છે એના લીધે એ લોકોએ વાંચવાનું ઓછું કરી નાખ્યું છે પછી એ લોકો આખો આખો દિવસ એકબીજાને પૂછી પૂછીને કઈ બી કરવું હોય એ સારું તો છે પણ આખો દિવસ તમે મોબાઈલ જ યુઝ કરતા હોય તો એનાથી કેટલું તમને ખરાબ અસર પડે છે તમારા મગજ પર ને બીજું કે આ સોશિયલ મીડિયા તમે યુઝ કરો એનાથી તમને એવું નથી કે સારા જ લોકો હોય કંઈ ખરાબ લોકો બી તમારા સાથે જોડાઈ શકે તો એનાથી તમારું અ રિલેશનશીપ હોય છે ફ્રેન્ડશીપ હોય છે તમારી એ ખરાબ થઈ શકે તમારા ફેમિલી સાથે તમારા સંબંધ બગડી શકે છે તો આથી સોશિયલ મીડિયા તમારા ઉપર જીવન પર ખૂબ જ ઘણું અસર કરે છે તમને એવું નથી લાગતું
હા સાચી વાત છે તમારી એમ જોવા જાય તો એ વસ્તુ આપણા માટે જેટલું અ સારું છે એટલું ખરાબ પણ છે એવું લાગે છે અ મોબાઈલ નો યુઝ છે અને નેટવર્કિંગ છે બધું ઘણું બધું આપણને ફાયદો કરાવે છે પણ તેની સામે નુકસાન પણ થતું હોય છે કે છોકરાઓ ચીડિયા સ્વભાવ ના થઈ જાય છે આખો દિવસ મોબાઈલ જોઈને ટીવીને બધું જ હોય છે ખાવાનું પણ પછી મોબાઈલ વગર ખાતા નથી એ ઘણા બધા આપણને નુકસાનકારક વ વસ્તુ- થાય છે
એકદમ સાચી વાત એકદમ સાચી વાત મે ઘણા છોકરાઓને જોયું છે એ લોકો આખો આખો દિવસ મોબાઈલમાં જ યુઝ કરે છે જેવા નાના નાના છોકરાઓ બી હોય છે આજકાલ તો કે ને જન્મેલા બાળકો બી છે ને ફોન પર વાત કરતા હોય એવું આપડણે કહી શકીએ લોકો વિડીયો કોલ પર બધાના ફેસ જોઈ જોઈને વાત કરે કે એ લોકોને સમજ પડતી હોય છે કે આ કોણ માણસ છે ને નાના છોકરાઓ તો એમાં તો હદ કરે છે કે આખો દિવસ મોબાઈલ જોઈને એના પર વિડીયો ગેમ જોતા યા તો પછી યુટ્યુબ એના પર સ્ટ્રીમ કરતા હોય છે એટલે એ લોકો આખો વિડીયોઝ જોવા માટે મોબાઈલ યુઝ કરે ગેમ રમવા માટે યુઝ કરે છે એનાથી એ લોકોના તમે જો છો તો આંગળા તમારી આંખો ખરાબ થાય છે લાગી જાય છે તમારા હાથ બી કામ કરતા એમ કેને તો બંધ થઈ જાય છે તો એનાથી તમારી મગજ તમારી બોડી ફિઝિકલ અને મેન્ટલ બંનેઓ અસર થાય છે અને સોશિયલ મીડિયા એવું નથી કે એક જગ્યાએ સારું બી છે એક જ્- જ્યા ખરાબ બી છે એટલે એવું છે કે મોબાઈલ અને સોશિયલ મીડિયા તમે જેટલું ઓછું વાપરો અને તમારા સગા સંબંધી સાથે વાત કરોને તમે એકબીજા સાથે મળો એનાથી તમારી સ્વાસ્થ્ય કેટલી સારી રહેશે તમે મોબાઈલ પર જેટલું વાત કરો એટલું એના જગ્યાએ તમે સામે ચાલીને કોઈ માણસ સાથે વાત કરશો તો તમને કેટલી અલગ અનુભૂતિ થશે જ્યારે કે તમે મોબાઈલ પર વાત કરશો તો તમને એ ફિલિંગ નહીં આવે કે તમારા સામે એ વ્યક્તિ બેસો છે અને વાત કરે છે સાચી વાત કે નહી
હા સાચી વાત છે તમારી ઘણી જગ્યા જોયું અમે જ્યાં રહીએ છએ મોલ્લામાં ત્યાં અમુક ટાઈમ થાય છે એટલે ઘણા બધા છોકરાઓ ભેગા થાય છે અને પછી બધા મોબાઈલ લઈને એકબીજા જોડે વાતો પણ નહી કરતા હોય પણ ગેમ રમે છે જેવી રીતે બધી નવી નવી ગેમો આવે છે ઓનલાઈન રમાય છે એકબીજા જોડે કનેક્ટ થઈને એ લોકો ગેમો રમે છે અને કલાક ના કલાકો સુધી બેસી રહી છે પણને તો ખબર જ નથી પડતી કે આ લોકો શું કરતા છે આઠ થી દસ છોકરાઓ ભેગા મળીને કોઈ એક્ટિવિટી જ નથી કરતા બસ આ મોબાઈલમાં જ ડૂબેલા હોય છે ત્યાંથી કોઈ પસાર થાય તો બી ખબર નથી પડતી એમને કે આ શું થઈ રહ્યું છે એ
સાચું સાચું કીધું અમારે અહંયા બી આવું જ કઈ છે અમુક સાંજ નો ટાઈમ થાય તો આપડણે પહેલા કેવું કરતા કે બધા કેટલા બધા છોક છોકરાઓ સાથે મળીને કેટલી બધી અલગ અલગ ગેમો રમતા હતા પણ હવે ના છોકરાઓ શું કરે છે કે એ લોકો તો મોબાઈલમાં એ બઘી ગેમો શોધે છે એટલે એ લોકોની ફિઝિકલ એક્ટિવિટી તો કોઈ છે જ નહી છે ખ આંગળી યુઝ કરે ને આંખ યુઝ કરે એ બનેઓ થી એ લોકો ના બોડી પર કેટલો ખરાબ અસર થાય છે જ્યારે આપણે બાર રમ્યા હાઈ તો આપણી તંદુરસ્ કેટલી સારી રે છે આપણે કેટલી રીતના સારા રીતના આપણી અ આપને ભૂખ બી લાગી જાય તરત ખાવાથી જેને કે આ તમે અગર મોબાઈલ યુઝ કરતા હો તો તમને ભૂખ લાગવાની છે ના અમુક આપણે કે ને છોકરાઓને કે ચાલો જ જમવાનો ટાઈમ થઈ ગયો તો એ લોકો હા આ ગેમ પતાવીને આવીય ને મમ્મા એવું કહેતા હોય છે એટલે એ લોકો ન આ મગજ પર કેટલું ખરાબ અસર કરે છે ને સોશિયલ મીડિયા તમે એમ કહો ને કે આજકાલ સોશિયલ મીડિયા એટલે એના પર અમુક એડસ પણ આવ કે આ વસ્તુ તમે આટલા ડિસ્કાઉન્ટમાં યુઝ કરી શકો એ બી તમે સ સોશિયલ મીડિયા પર આવો છો તો એ કંઈ બધી જ સાચી વાત નહી હોય જે રીલ્સ બનતી હોય અમુક કેટલી રીલ્સ હોય કે હા છો માણસ કેટલા બધા સ્ટન્ટ કરે છે આ બધું કંઈ સાચું સાચું ના હોય શકે એ બધું જોઈને નાના નાના છોકરાઓ બી એ કરવાનું એ લોકોને ઈચ્છે છે અને આજકાલના યુવાનો બી આ સો સોશિલ મીડિયા જોઈ જોઈને કેટલું બધું અલગ અલગ તરીકાનું એ લોકો કારીગીરી કરવા માંગે છે કે આ લોકો તો બતાવે છે તો આપણે બી કરી જોઈએ ને આપણેે શું થશે અ અમુક એવી બી રીલ્સ આવે છે મેં જોઈ છે ગેસ પર ચાયનો ચાય બનાવવો હોય તો ચાય માં શું કરે છે એ લોક કો પેલો પ્લાસ્ટિકના કપના અંદર ચા બનાવે એવું બી કઈ હોતું હશે એટલે એ બધી જ વાતી કઈ સાચું ના હોય તમે એ બધું સાચું માનીને કરવા જાઓ છો પણ એ કઈક એ લોકો તો ખાલી એક રિલ બનાવવા માટે એક શું કેય ફેમસ થવા માટે એ લોકો બધું કરે છે એ કઈ જીવનમાં ન કરવા જોઈએ સાચું કે?
હા સાચી વાત છે તમારી એકદમ સાચી વાત છે આ બધું આપડે બી હવે છોકરાઓને આ બધું થી દૂર રાખીને સારું જ્ઞાન આપવું જોઈએ મોબાઈલનો યુઝ અમુક એજના છોકરા થાય પછી જ આપવો જોઈએ મોબાઈલમાં લે શને એવું આવતું હોય તો એમ છોકરા લોકોને મોબાઈલ આપી નઈ દેવો જોઈએ આપડે જ બેસીને બધું કરાવવું જોઈએ એવું લાગે છે કે આપણે બી થોડું ધ્યાન રાખી છોકરાઓ જેટલા મોબાઈલને આ બધી વસ્તુથી દૂર રેય એવું જોવું જોઈએ આપણેે.
સાચું સાચું કીધું હવે હું પણ એટલો જ પ્રયાસ કરી મારા છોકરા તો હું નથી આપતી પણ એટલું એવી આજુબાજુના છોકરાઓને બી આપણે સમજાવવા પડશે કે તમે જેટલું ઓછું મોબાઈલ યુઝ કરશો એટલું તમારા માટે સારું. છે. નહી તો તમારા મગજ પર ઘણું ખરાબ અસર થાશે આ બધી આપણે એ લોકોને જવશું તો જ એ લોકો સમજશે એટલે આપણે જ આ મોટા થઈએ તો આપણે જ એ લોકોને સમજાવવા પડશે કે અમારું જીવન તો અમે કેટ કેટલું મસ્ત રીત ના જીવે અગર તમારે બી આવું જીવું હોય તો આ મોબાઈલ સોશિયલ મીડિયાનો વપરાશ કરવો પણ ઓછો કરવો જરૂર હોય ત્યારે જ કરવો આખો આખો દિવસ એમાં લાગી રહેવાનું એ કંઈક સારી વાત નથી એના કરતા તમે બુક્સ વાંચો. કે ન્યૂઝ જોવો. એનાથી તમને સારી વસ્તુ મળે છે ને એવું જ નથી કે સોશિયલ મીડિયા પર ન્યૂઝ નથી આવતી તમે મોબાઈલની યુઝ કરો એમાં ન્યૂઝ ના આવે તમે એ બી ન્યૂઝ બી તમે મોબાઈલમાં જોઈ શકો પણ એ સારી ન્યૂઝ જોવાની હોય આખો દિવસ તમે બધું સ્ટ્રીમિંગ કરતા હો, મેસેજિંગ કરતા હો એનાથી તમને કોઈ જ્ઞાન નથી વધવાનું એટલે આપણે જેટલું એ લોકોને કહેશું એટલું એ લોકો કરશે કેય કે છોકરાઓ આપણને જોઈને શીખે છે ને આપણે બી આખો આખો દિવસ મોબાઈલમાં બેસી રીએ એ બી સારું નથી મેં ઘણા જગ્યાએ જોયું છે કે મમ્મી પપ્પા મોબાઈલમાં આખો આખો દિવસ મેસેજિંગ કરે છે, કોઈના કોઈના સાથે વાત કરે છે અને છોકરાઓ એ લોકોની રીતના લાગી રહેલા હોય છે. અને એ એ એનાથી તમે એવું કેવો ને કે મમ્મી પપ્પાને ટાઈમ નહી હોય એટલે મોબાઈલ આપી દીધું છોકરાઓને તો એ એ લોકોનું કામ આસાન કરવા માટે અ એ લોકો એવું કરે છે તો એનાથી બી એ લોકોને મોબાઈલનું એડિક્શન જેવું થઈ ગયું છે કે જ્યાં સુધી મોબાઈલ નહીં જોશે ત્યાં સુધી એ લોકોનું મગજ શાંત ન થાય મેં એવું બી જોયું છે કે અગર તમે મોબાઈલ છોકરા પાસેથી લઈ લેય છે ને તો એટલા બધા ચીડિયા થઈ જાય છે કોઈ બી બધું જે વસ્તુ આસુબાજુ હોય છે ફેંકી દે છે આવું બધું કરવા લાયગા છે એટલે કેટલું એ લોકોનું મોબાઈલમાં વિડીયોઝ જોઈ જોઈને એ લોકોને એ થાય છે એટલે એ સીધી અસર ક્યાં થાય છે મગજ પર થાય છે. તો એનાથી છોકરાઓનો વિકાસ ઓછો થઈ ગયો છે એ લોકોની આંખો ખરાબ થવા લાયગી છે અમુક જગ્યાએ તો એવું બી થાય કે તમારી સો સાંભળવાની શક્તિ બી ઓછી થઈ હોય તો આ તમારું બધું નુકસાન થાય છે નથી આ મોબાઈલથી થાય શેનાથી તો ચાલો ફરી આપણે કોઈ નવા ટોપિક સારું આવજો.
આવજો.